હલો
હલો
હા જય શ્રી કૃષ્ણ કેમ છો? હા આવે છે તમને આવે છે અવાજ?
હા આવે છે આવે છે બોલો બોલો કેમ છો?
બસ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે?
મજામાં
હા નહી આવતો અવાજ.
અ થોડું દૂર થી આવતું એવું લાગે છે.
અચ્છા થોડું સાઉટલી બોલીશ હલો હલો આવે છે બરાબર અવાજ હવે.
હા આવે છે આવે છે બોસ
હમ હમ શું છે તમારે ત્યાં વરસાદ પડ્યો હવે.
બે મિનિટ ચાલુ રાખશોજ ક્યારેક ક્યારેક ધી થઈ જાય છે ને એવું થાય છે. એ મ. હા બોલો.
હલો હા વરસાદ છે તમારે ત્યાં?.
ના વરસાદ તો નથી હજુ. વરસાદ રોજ માહોલ એવો બને છે પણ આવતો નથી.
હમ હા વરસાદ ની સિઝન ચાલુ થઈ ગઈ છે પણ જો ને વરસાદ પડતો જ નથી અમારે ત્યાં આજે થોડો થોડો છે. આવે છે થોડી વાર આવે છે પછી બંધ થઇ જાય છે અને એકદમ બફારો ચાલુ થઇ જાય છે એવું થાય છે.
બરાબર અમારે તો ખાલી શું કેવાય આમ. થોડા અ એ ટાઈપના વેધર બને છે. મતલબ વા વારણ બને છે તો પછી પાછું હત એવુંનેવું થઈ જાય છે એમાં તો છાંટ બી નહી પડતા એક બી હા જેવું લાગે છે કદાચ આવી જશે બાકી બાકી આવતું જ નથી વર્ષક તો.
હા હા બરાબર અમારે ત્યાં તો અત્યારે છે વરસાદ છે. બટ આવે છે થોડી વાર આવે છે ને પછી એકદમ ખુલ્લું થઈ જાય છે ને તો બહુ જ બફારો ચાલુ થઈ જાય છે.
હા બફારો તો છે.
થઈ જાય છે ને કે વાત નહી પૂછવાની.
હા
અત્યારે જો ને વેધર કેવું છે વરસાદના ટાઈમે એકદમ હવા હોય છે તો વરસાદ આવતો નથી અને પછી અ હજુ તો શિયાળો પૂરો થયો હોય અને ગરમી ચાલુ થવાની હોય ને ત્યારે બી વરસાદ આવી જાય છે અને અત્યારે બી દિવાળી પહેલા પેલા તો વરસાદ પૂરો થઈ જાય છે તો પણ દિવાળી સુધી વરસાદ આવ્યા કરે છે એટલે વેધર બહુ ચેન્જીસ થાય છે
હા એ હમણાં
કોઈ કોઈ એક વેધર રહેતો જ નથી એમ
ખાસા ટાઈમ થી એ વસ્તુ થોડો ક્લાઇમેટ ચેન્જ થઈ ગયો છે એવ કેવાય છે મારા ખ્યાલથી કારણ કે હવે તમારે કે જે રીતના ત કીધું ને શિયાળા માં ક્યારેક વચ્ચે વરસાદ આઈ જાય ઉનાળામાં ક્યારેક વચ્ચે વરસાદ આ આવી જાય છે આ બધી વસ્તુ બને છે વાત સાચી છે જેમ કે હવે નવરાત્રી નો ટાઈમ હોય તો ઘણી વખત તો નવરા બગડતી જ હોય છે
હા એજ ને હમણાં હમણાં નવરાત્રી તો બહુ જ બગડે છે બે ત્રણ વરષથી
ત્રણ થી ચાર વર્ષ થી આ સીન બને જ છે કે નવરાત્રીઓ બગડતી જ હોય છે
હમ હા એ ક્લાયમેટ ચેન્જ નું કારણ તો એજ છે કે આપણે બહુ જ બધું પોલ્યુશન કરીએ છીએ અને અ કુદરત કુદરતને પેલું શું કેહેવાય સમ સમતુલન પદતું નથી એટલે ક્લામેટ ચેન્જ થઈ જાય છે એટલે એમાં મેન મેનલી હું માનું ત્યાં સુધી તો આપણો જ વાક છે આપણેે જ બધું અ આટલું બધું પોલ્યુશન કરીએ છીએ જેથી કરીને ક્લાઇમેટ ચેન્જ થાય છે ગ્લોબલ વોર્મિંગ થાય છે પછી કેટ ટોરગરમી બી કેટલી વધી રહી છે કે ફોર્ટી ફાઇ ફિગ્રીપ હવે જો બે વર્ષમાં અ ફિફી અપ થશે તો આપણે રહી પણ નહી શકી
હા સાચી વાત છે સાચી વાત છે ત્યારે તમને કદાચ ખ્યાલ હોય તો જર્મની માં ઈટલીમાં જે હ ગરમી પડી રહી છે જોયું હશે તમે કે ત્યાંના કે એવું છે કે સિગ્નલો જે છે એ બી બળી ગયા છે મતલબ આખા પીગળી ગયા છે રોડ રસ્તા બી પીગળવા લાગ ગયા એટલી એટલા લેવલની ખતરનાક ગરમી ત્યાં પડે છે
હમ આ વસ્તુ મને ખ્યાલ નહોતી
હા અત્યારે તમે કદાચ ન્યુઝમાં કે ઇન્સ્ટાગ્રામમાં જોશો તમને આઈડિયા આવશે કે ત્યાં અત્યારે અ જે ગરમી છે હીટવેવ એટલી ખતરનાક ભયાનક છે કે અ રસ્ તા પીગડવા લાગ્યા છે પછી ટ્રાફિક ના સિગ્નલો ઓગડવા લાગ્યા છે બી પીગ છે એટલી બધી ગરમી છે કારણ કે ત્યાં તો એટલું બધું બનતું બી નથી પણ આ વખતે અ બહુ એવી ગરમી પડી છે ત્યાં પણ અને એક હજાર જેવા તો માણસો ત્યાં મરી પણ ગયા છે
હા બરાબર હા આ વસ્તુ નો ખ્યાલ નહતો મને પણ આપડે ઈન્ડિયામાં ભી જો ને ક્લાયમેટ ચેન્જ કેટલું અસર કરે છે કે ખેડૂતોને કેટલું નુકસાન જાય છે હવે હવે ખેડૂતો એ પાક ઉભા કયરા હોય અને અત્યારે અત્યારે એ લોકોને વાવણી નશે અ ની સીઝન છે, અને વરસાદ પડતો જ નથી તો વરસાદ પડે તો એ લોકો વાવણી કરે ને અત્યારે વાવણીની સિઝન છે, કે હવે લો કો વાવણી કરે ને દિવાળીમાં બધો પાક નીકળે તો એ વસ્તુ અત્યારે બનતી નથી વરસાદ નું ઠેકાણું બી નથી હજી તો
હા સાચી વાત છે, હવે આમ તો જ્યાં સુધી પેલું કેવાય ને કે અ આગાહી કરે છે, ત્યાં સુધી વાત એવી હતી બાવીસ પછી એન્ટ્રી થ ઈ જશે બાવીસ તારીખ પછી.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
અ એની આજે કેટલી તારીખ થઈ ગઈ તો બી હજુ.
હા હમ હા બોમ્બે માં પયડો છે હવે કે બોમ્બે માં ગઈ કાલે ન્યૂઝમાં આવતું હતું કે ફૂલ વરસાદ છે, તો હવે કદાચ આગળ વધશે ઇયના ગુજરાત તરફ આવશે
હા હવે બની શકે કે હવે મોસ્ટલી આ આ મહિનામાં પડી જવું જોઈએ કારણ કે અ સમજો ને કે પંદર દસ થી પંદર જૂનની આસપાસ જ મારા ખ્યાલ થી વરસાદ ચાલુ થઈ જતો હોય છે.
હા હા દર વર્ષે દસ પંદર જૂને છોકરાઓની સ્કૂલ ચાલુ થાય એટલે વરસાદ
એની એન્ટ્રી થઈ જ ગય હોય સ્કૂલ ચાલુ.
હા આ વખત તે તો હજુ ઠેકાણું બી નથી આજે ત્રીસ જૂન થઈ ગઈ તોપન
હા પણ આ વખતે કેવું છે, કે હવે સીઝન જે છે બધા બધી સીઝન માં ચેન્જ આવા લાગ્યો ને કારણ કે જે આ ઉનાળો છે, એ તો હવે અસહ્ય મતલબ થઈ ગયો છે, અને અ ટાઈમ લિમિટ જાણે એની કેમ વધી ગય હોય એવું લાગે છે. બરાબર જેમ કે અ માર્ચ એપ્રિલ થી ચાલુ થાય
હમ.
એનું કેટલું ચાર મહિના કયા છે, માર્ચ, એપ્રિલ, મે અને જૂન બરોબર જેમ કે આ જુન તો હવે પૂરો થવા આયો હવે જુલાઈ માં ખબર પડશે કે હજી એટલી ગરમી જ રહેશે કે વરસાદ આ આવી જશે એમ.
હમ હા અને નવેમ્બર થી ઠંડી ચાલુ થઈ જાય એના બદલે નવેમ્બર માં તો હજુ વરસાદ ચાલતો હોય.
સાચી વાત છે, સાચી વાત છે, આ બધું કઈ રીતના બધું ચાલે છે, હવે એ તો આપને બઉ સમજ ના પડે
હમ એ તો ક્લાયમેટ ચેન્જ નું કારણ ગ્લોબલ વોર્મિંગ ને એજ બધું છે. કે ગ્લોબલ વોર્મિંગ થાય છે, જેના લીધે ગરમી અસહ્ય થાય છે, ગરમી વધતી જાય છે, હવે અત્યારે અત્યારે આપણેે કેવું ઇન્ડિયામાં છે કે આઠ મહિના લગ ભગ ગરમી પડે છે, આપણને શિયાળાનો શિયાળાની તો ખબર ભી નથી પડતી અને શિયાળો પડે છે, તો બી આમ ઠંડી પડે છે તો એકાદ મહિના લાગે છે કે ચલો એકાદ મહિનો ઠંડી પયડી
હા બહુ બહુ તો એક મહિનો પડે એ.
નો અ ઠંડી લાગે છે, બાકી તો ગરમી જ હોય છે, આપણેે લગભગ નહીં નહીં તો આઠેક મહિના જેવું આપણે એસી ચાલુ કરવા પડે છે. કે જેના લીધે આપણને ઠંડક રે એમ. બાકી તો બાકી તો એમ એવું લાગતું જ નથી કે ઠંડક છે આટલો આટલો વરસાદ પડે છે તો તો પણ એમ ગરમી જ લાગે છે.
હા બિલકુલ સાચી વાત છે હવે જેમ કે વરસાદ બી ચાલુ થઈ જશે. તો કેવું છે કે એની એક પેલી કેવાય ને કે ટાઈમ હોય. સતત બે ત્રણ દિવસ પડે તો ત્યાં સુધી વાંધો ના આવે પણ જો જેવો થી આઠ દિવસ નો બ્રેક લાગી જાય દસ દિવસ ન એટલે તમારે ગરમી પાછી ચાલુ થઈ જાય ત્યારે.
હમ અને પાછું વરસાદ ભી પડે એટલે કેવું કે અઠવાડિયું કન્ટિન્યુ પડ્યા કરે ને બધે પાણી ભરાઈ જાય છે ને એટલી બધી હેરાનગતિ થાય થઈ જાય છે બધાને કે ઈસ્ટ વેસ્ટમાં જાવું મુસીબત થઈ જાય છે.
હા સાચી વાત છે હવે આવે ત્યારે બઉ વધારે પડતો
હા પૂરગ્રસ્ત સ્થિતિ જેવું થઇ જાય છે.
હા અને આપડે તો કેવું છે કે આવે શહેરી જે રસ્તા હોય છે તો બધા અ પાણીથી આખા ભરાઈ જ જાય છે. અને જો એમાંય કોઈ પેલા અંડર અંડરગ્રાઉન્ડ પેલા બનાયા હોય છે રોડ
ગરનાડાઓ હોય છે ગરનાડાાઓ તો બધા જ ફૂલ થઈ જાય છે.
નાળાઓ આખા આખા ભરાઈ જતા હોય છે એટલે એ બી એક બહુ મોટી તકલીફ જ છે. પછી તમારે બઉ અ ડિસ્ટન્સ કાપીને ત્યાં જવું પડતું હોય છે.
હમ આ એમ ઇસ્ટ વેસ્ટમાં જવા માટે તો બહુ જ પ્રોબ્લેમ થઈ જાય છે. કે ગરનાળાઓ ભરાઈ જાય છે અને પછી અ બ ની નીચે બધા પાણી ભરાઈ જાય છે એટલે જવા આવવામાં બહુ ડિસ્ટન્સ મતલબ આઈ થિંક ચાર પાંચ કિલોમીટર ફરી ફરીને જવું પડે છે.
હા અને આમાં કેવું છે ચોમાસા દરમિયાન વરસાદમાં તો આપણેે આ જે વીજળી ના થાંભલા હોય એ બધા
હા હા એ બી છે અને હમણાં હમણાં તો વ બે ચાર વરષથી તો વરસાદની સાથે વાવાઝોડું ભી આવે છે એટલે આ બધું ક્લાઇમેટ ચેન્જની જ અસર છે કે ક્લાઇમેટ બહુ બધું ચેન્જ થાય છે જેના લીધે આ બધું ક્લામેટ ઓ પોલ્યુશન વધે છે એના લીધે ક્મેટ ચેન્જ થાય છે ને એ જનજીવન પર બહુ ખાસ અસર પાડે છે એમ
સાચી વાત છે સાચી વાત છે.
હમ.
કઈ વાંધો નહી.
હા
એટલે આ બધું આજે તમારી પાસેથી નોલેજ મળ્યું તો ઘણું બધું મને જાણ ણવા મળલ્યું કે અ કેવી કેવી અ આપને તકલીફ પડતી હોય છે આ બધી વસ્તુઓ થવાના કારણે
હા સારું ચલો જય શ્રી કૃષ્ણ બાય.
પડી.